હલો.
હલો.
નમસ્કાર મિત્રો, કેવો છે?
મજામાં. તમે બતાવો?
સરસ તમાવાથી સરસ સરસ. તમારાથી મને દૈનિક જીવનની ઉપર કઈ પણ ક્વેશચન કરવાનું છે, તો તને એના તમારા માહિતી દેવા તને આન્સર દેવાનું છે એમાં હા.
ઓકે બોલો.
દૈનિક જીવન એટલે શું?
મારા વિચારથી દૈનિક જીવન એટલે દરરોજ કરવામાં આવતું નિયમિત પ્રવૃતિ અને દેવ દૈનિક જીવન કહે છે.
જીમિત્રા દૈનિક જીવન માટે એ માટે એવો થાય કે દરેક જીવનમાં જે કાર્ય કરો અને પ્રવૃતિ દૈનિક જીવન એ છે જે બધા જ દૈનિક જીવન કહે છે. અને તમારા થી બીજા સવાલ એવો પૂછવાનું છે. કે વહેલા ઉઠવાનું મહત્વ શું છે?
વહેલા ઉઠવાનું મહત્વ, વહેલા ઉઠવાનું મહત્વ ય છે. વહેલા ઉઠવાથી શરીર તંદરુસ્ત રહે છે. અને આખો દિવસ ઉત્સાહ રહે છે મારા વિચારથી.
જી મિત્રા, તમારા વિચાર બહુ સારું છે. કેમકે વહેલા ઉઠવા તો શરીર તંદુરસ્ત રહે છે અને એના સાથે આખો દિવસ સારો રહે છે. તમારા તો આગળની સવાલ એવો જ છે કે સવારમાં સૌથી પહેલાં શું કરવું જોઈએ?
તમારા સવાલ વહેલા ઉઠીને દાંત સાફ કરવા, સ્નાન કરવા અને પ્રાર્થના કરવી જોઈએ
જી મિત્ર, તમારા વિચાર સારું હતું કેમ કે વહેલો ઉઠો તો દાંત સાફ કરીને સાથે સ્નાન કરવી જોઈએ અને ભગવાનની સામે બેહી ને પ્રાર્થના કરવી જોઈએ કે તમારા જે દિવસ છે જે બહ હારું જાય. સરસ. આગળની સવાલ એવો જ છે, કે સ્વચ્છતાનું મહત્વ શું છે?
સ્વચ્છતાનું મહત્ત્વ તો આખો લોક જાણે છે, એમ છે સ્વચ્છતા આપણને રોગોથી બચાવે છે અને સારું સ્વસ્થ આપે છે.
જી મિત્ર સ્વચ્છતા તમારો જે છે કે એટલા માટે જરૂરી છે કે તમે સ્વસ્થ નહી રાખોને પોતાની શરીર તો તમે બહ વગેરે વગેરે ટાઈપની જે બીમારી છે ને તમારા શરીરમાં લાગી જાય અને તને બેડ ઉપર મૂકી જવા પડે, તમારા કામ ધંધો સારે બંધ થઈ જાય. એટલે તમે જે છે ને સ્વસ્થતાનું બહુ ધ્યાન રાખવું જોઈએ. તમારા પા આગળની સવાલ એવો જ છે, કે સંતુલિત આહાર શું છે?
સંતુલિત આહાર, સંતુલિત આહાર એવો છે જે ભોજનમાં બધા જરૂરી પોષક તત્વ હોય અને સંતુલિત આહાર કહે છે.
જી મિત્ર સરસ આન્સર હતું તમારો તમારા વિચારની માટે. કેમ કે જે સરસ સંતુલિત આહાર અ એવો જ છે કે ભોજન બધા જ જરૂરી પોષક તત્વો હોય અને સંતુલિત આહાર આપે એજ એને તને સંતુલિત આહાર કહે છે. અને તમારા આગળ નુ સવાલ એવો છે કે કસરત શા માટે કરવું જોઈએ તમારા જીવનમાં કસરત નું શા માટે જરૂરી છે.
અમારા જીવનમાં કસરત તો બહુ જ જરૂરી પડ છે. કસરત શા માટે જરૂરી છે તમે પૂછો મને? કસરત થી શરીર મજબૂત રહે છે અને મન તાજું રહે છે.
જી મિત્રા તમારા કસરત કરતા જ છે ને તો તમારા શરીર એક્ટિવ રહેશે. તમારા શરીર જે છે ને એનર્જીની ફૂલી છે. તમારા આગળ નુ સવાલ એવો છે કે સમય મહત્વ શું છે.
સમયનું પાલન કરવાથી દરેક કામ સમયસર પૂર્ણ થાય છે.
જી મિત્રા કેમ કે સમય એક વખત ચલી જાય ને તમારા જીવનથી. તો આ પછી આવ ઉઠશે નહી. એટલા માટે સમયને જે છે ને ઉપયોગ કરવી જોઈએ હારી રીતે કેમ કે તમારે જે બચ પણ છે એક વખત ચાલી જાય તો બીજા વખતે આવતી નથી. તમારા જીવનમાં જે છે આ અ તમારા રંગરૂૂપ આ જે છે બધા જ ચલી જાય સમયની સાથે તમારા જે બચપન ની જે ખેલ છે આજ ચાલી જાય તો બીજા વખતે આવતી નથી એટલા માટે સમયની જે છે સદુપયોગ કરો અને તમારા જીવનમાં એના મહત્વ બહુ છે તો તમે સદી ઉપયોગ બઉ હારી રીતે કરો તમારાથી આગળની સવાલ એવો છે. કે અભ્યાસ ન મહત્વ શું છે.
તમારા અવાજ નથી આવે.
ના હો સોરી મેમ તમારાથી આગળની સવાલ એવો છે કે સમયનું મહત્ત્વ શું છે.
સમયની મહત્વ સમય નું પાલન કરવાથી દરેક કામ સમયસર પૂર્ણ થાય છે.
જી સમય નો મહત્વ એવો છે. અભ્યાસ નું મહત્વ શું છે.
અભ્યાસ થી જ્ઞાન વધે છે અને ઉજ્જવળ ભવિષ્ય બને છે.
જી મિત્રા તમારાથી આગળની સવાલ એવો જ છે. ક પૂરતી ઊંઘ શા માટે જરૂરી છે.
અમારા માટે પૂરતી ઊઘ લેવાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે.
જી મિત્રા કેમ કે તમે આગર કુર્તી નીંદ નથી આવતી ને તો તમારા જે જીવન છે એક્ટિવ ન રહેશે. તમારા જે મેન્ટલ હેલ્થ છે આ બગડી જશે. અને તમે વગેરે વગેરે ટાઈપને ડિસીઝ અને બીમારીયા થઈ જશે. તો તને તમારા જીવનમાં સ્વસ્થ રહેવા માટે તમારા જે ઊંઘ છે ઓ પૂરી કરવા બહુ જરૂરી છે. તમારા આગળની સવાલ એવો જ છે કે મિત્ર સ્વચ્છ પાણી કેમ પીવો જોઈએ?
સ્વચ્છ પાણી સ્વચ્છ પાણી પીવાથી ઘણા રોગોથી બચી શકાય છે
જી મિત્ર સ્વચ્છ પાણી પીવાથી ઘણા રોગોથી તો બચાય પણ તમારા જીવનમાં જે સ્વચ્છ પાણી છે ને તમારા જે હા ડાયજેશન થઈ ગયું, તમારા પાચન તંત્ર થઈ ગયું, એમાં જ મદદ કરે અને તમારા જે જીવે બલ તમારા જે ભોજન છે એમાં ચબવામાં જે છે ને આ બહુ મદદ કરે અને પાચનમાં તમારાથી આગળની સવાલ લ એવો છે મિત્ર? કે દૈનિક જીવનમાં શિસ્ત નું મહત્વ શું છે?
શિસ્તની જીવન વ્યવસ્થિત અને સફળ બને છે
જી મિત્રા શિસ્તથી જીવન તમારા સ્વસ્થ સફળ અને શિસ્તથી જીવન વ્યવસ્થિત બને છે સારી રીતે આન્સર આપ્યું મિત્ર આગળની સવાલ એવો છે કે સારા મિત્રો કેમ બનાવવા જોઈએ?
સારા મિત્રો સારી આદતે અને સાચો માર્ગ બતાવે છે.
ગેમિ
તમારા માટે
જે મિત્ર એમ કે સારા મિત્ર જે છે ને? તે તમે? સહી માર્ગ અને સહી માર્ગ દર્શન સાથે તમે તમારા જીવનમાં બહુ જગ્યા કામ આવે છે અને તમારા જે અ કાઈ પણ કામ અટકી જાય તો તમારા કામ કરી નાખે સા તમારાથી આગળની સવાલ એવો છે કે પરિવાર નું મહત્વ શું છે?
પરિવાર આપણને પ્રેમ સહકાર અને સુરક્ષા આપે છે.
જી મિત્ર અને એક પરિવાર એવો હોય છે કે તમારા જે એક ઘરમાં વહીને બધા લોકો સાથે ભોજન એ ખાવડાવ તો તને બહુ સારું લાગશે કે બધા લોકો એક સાથેથે ખાય છે એવો જ પરિવાર હોવો જોઈએ. તમારા આગળથી આ સવાલ છે કે વૃક્ષ નું મહત્વ શું છે મિત્ર
વૃક્ષ ઓક્સિજન આપે છે અને પર્યાવરણ શુદ્ધ રાખે છે.
જી મિત્રા વૃક્ષ જે છે એને લગાવડીથી જ ઓક્સિજન તો આપે જ છે પણ એના જે વગેરે વગેરે જે પ્લાસ્ટિક વ્લાસ્ટિક જે વાત છે તમારા જીવનમાં તમારા જે પર્યાવરણ નું એ બહુ નુકસાન પોહોંચડે એના જે અગર બ્રજ લગાવો એના કરતા વીક્ષ લગાવો તો તમારા જીવનમાં બહુ સારું ઓક્સિજન મળે. અને એક એવો કેવો જોઈએ ને કે એક પેડ કાપીને તો હજાર પેડ લગાવવું જોઈએ એવું સાચું છે. કેમ કે ઓક્સિજન તમારા જીવનમાં મળે. ન મળે ઓક્સિજન તો તમારો મૃત
વૃક્ષ તો આપણને તાપ થી બચાવે છે.
દ મિત્ર પાડી બચાવવું કેમ જરૂરી છે? હમમ
પાણી જીવન માટે જરૂરી છે. તેથી તેનો ભગાડ કરવો જોઈએ નહી.
જે મિત્રા ખબરની સવાલ તમારાથી આ મને પૂછવાનું છે કે વીજળી બ ચળવાનું મહત્ત્વ શું છે?
વીજળી તો બહુ જરૂરી છે, વીજળી બચાવણ બચાવવાથી ઉર્જાની બચત થાય છે, અને પર્યાવરણ રક્ષણ થાય છે.
જે મિત્રા સારા નાગરિકે ફરજો શું છે?
નિયમોનું પાલન કરવું, સ્વચ્છતા રાખવું, અને દેશનો આદર કરવો.
જે મિત્રા બહુ બહુ ધન્યવાદ, તમારા જીવન બહુ સુખી અને સમૃદ્ધ જાય આજે. તો તમારાથી બાત કરીને મને બહુ હારી લાગ્યું. અને તમારા આ દિવસ બહુ હારી જાય સુખી રહેશે, ધન્યવાદ મિત્રા.
ધન્યવાદ સર.